શું કરે છે?
બસજો યુટ્યુબ જો
યુટ્યુબ જો હોએ
હ પોડકાસ્ટ જોયા કરુ બીજુ શું કરુ?
એવું.
હમ આવ જ મળલ ઓકે.
બસ બેઠા હ જમીને શું જોયું તોું યુટ્યુબમાં
અરેગુલ પોડકાસ્ટે રાત સમારી કરીને-
શું શું શું સમજાણું નહી રાજ સમરી-
સમાની છે એ ઓ જોયો તો ફિગરિંગ આઉટ કરીને ચેનલે એનું
હ એમાં શું આવે તું-
અવાજ આવ બરાબર
હા હા અવાજ તો બરાબર આવેવા છે.
એક ઓોલો સુધાંશુ શુક્લા કરીને
હા
સુધંશુ સિહ ઈન્ડિયાનો પહેલો જે ગયો હતો ને સ્પેસ સટલ સ્પેસમાં
ઓકે
એના વિશે સ્પોડકાસ્ટ છે. એ બધું પોતા વિશે
ઓકે ઓકે બરાબર
એક એક કે મતલબ આમ તમને ત્યાં હોવું પડે અલગ અલગ સૂટ હોય ને પછી સુવાનું તો ત્યાં આપે જેમની ત્યાં હોય ની એ સોવાનું, સુવા માટે બાંધીને વુ પડે ને મતલબ જો તા દોરી ખુલી ગી તો ઉડી જાવ ઉપર મતલબ આમ હવા ઉડી જાવ કકી ના હોય એમ.
પછી તો આવે જ નહી હાથમાં કે આવે?
અવકાશની મતલબ અંદર ઓ સ્પેસમાં મતલબ ઓ શું કહે એ સ્ટેશનો સ્પેસ સ્ટેશેશન એમાં મતલબ ધ્યાન ત્યાં હોય ને એમ.
બરોબર.
આવાજ ધીમો થઈ ગયા.
હા હા બરાબર એમ કઉં.
ત્યાં તમારે બધું રિસાયકલ કરીંગ કરવું પડે બરા બધું એમ.
ઓકે.
તો ત્યાં તો રોજ પાણી તો કોઈ દેવા જાય નહી. ત્યાં તો હારો પાણી વી ડિસ્ટિલ વોટર ને એવું ક્યાં ના હોય.
બરાબર.
એ જલ કો ફિલ્ટર કરીને પાણી પિયા કરે.
બરાબર, બરાબર. શું બાકી પછી શું વિચાર્યું જવાનું?
ક્યાં ગના?
જે મને મોકલો નો તો ફોટો.
હા, યાર ત્યાં જવાનો અહ જવાનો
મેં જોયું તું કચ્છમાંથી પણ અહ કરાવે છે એવું.
તે ક્યાં વાત કરી ત્યાં આગળ.
ના ના વાત ની નહીં હું જોઉં છું મને જોયું તું કે મત અહંયા કચ્છમાંથી પણ કરાવે છે એમ. હલો.
તે કોઈ મતલબ કોઈને કોન્ટેક્ટ કરવું કોઈ કર્યું હૈ.
ના ના કોન્ટેક્ટ જેવું નથી કર્યું કઉ છું એમ હા.
કેબ ફાઇનલ કા જવું એ નકી કાઈ
ના ના એવું કઈ નક્કી નથી.
હા બાકી મતલબ આમ વાત તો વાત તો સાચી ઘણા લોકો ગિરનાર જી આયો તો પછી. બીજું કઈ વિચારી શકાય એમ.
હ એ જ ને.
પાક મા માસું એ મતલબ માણસોનું મજા આવે ટાઈમપાસ બધાનો અલગ અલગ સ્વભાવ હોય વરર કોક ને આ ગમે કોક ને ત્યાં ગમે એક નવી જગ્યા એક્સપ્લોર કરાય જેને ગમે ને ગમે ન ગમે ન ગમે.
હા એજ ને.
હા વાદ સા થ ટ્રેકિંગ ટાઈમેમાં મતલબ સાપુતારા ને આમ બધુ વખણાઈ ડાંગ ને મતલબ થયા જંગલ ને બધુ
હમ હમ હમ.
ત્યાં બધુ ઓછી પબ્લિક આવે તો મે કીધુ ઓલું એમાં લઇ જવાઈ
ક્યાં.
ક્યા સાપુતારા.
મતલબ સેમા
હા તું બધા વેબસાઇટ બતાવી ને એનજીઓ
હે.
એનજીઓ તો બતાવ એનજીઓ.
હ હ હ
તું વેબસાઇટ બતાદી ને.
હ હ હ
હમ બે દિવસ લાગે મતલબ ફૂલ ડે બે દિ ફૂલ દે લાગી છે ચાલો.
બરાબર.
સસ્તામાં પતી જાય અનેને મતલબ આમ ત્યાં જઈને પણ માણસો ઘણા બધા બની જાય ગ્રુપ ને.
બરાબર બરાબર.
મારો ફ્રેન્ડ છે બે ત્રણ વાર જઈ આવ્યો એક જગ્યાએ સાપ તારા કે કેતો એક જસલમેર ગયો હતો અને એક બીજા એક જગ્યા ગયો હતો.
એવું.
હા મતલબ ત્યાં નવા ત્યાં ત્યાં નવા નવા ગ્રુપ બની જાય.
ઓકે. આપડે મતલબ ફ્રેન્ડ આપડે બધે હોય તો વાંધો ના આવે બાકી તો પછી એકલા થડી જવાય.
ના ના ત્યાં જઈ શકે બલો ના એવું ના હોય જરૂરી ના હોય મતલબ સિંગલ એ લોકો જઈ શકે મતલબ જેને જાવું એ પ્રમાણે બાકી તો ત્યાં મળી જાય.
હમ, હમ, હમ.
ત્યાં તો મને બધી કોન્ટેક્ટ થઈ જાય કે વાતચીત થાય તો બી ધીમે ધીમે થાય બલું બધું એમ.
બરાબર.
ત્યાં બધા આપણા જેતા જ હોય મતલબ એક મોટી એજના કેવું કોઈ ના હોય બધા આપણા જેતા યંગસ્ટર હોય.
પણ તો પછી મજા ના નવા નવા જો હોય ને આપણે આગળ તો આપણે મતલબ ઓળખ આપડા ફ્રેન્ડ હોય અયા તું હર્ષ, પ્રદીપ એ હોયને બીજા ભાઈ હોય તો ફરક ના પડે.
એ થોડો આમ મોટીવેશન મલી જાય.
હા, હા, હા, હા એજ ને.
બાકી એટલું આમ શરમ આવે કે એવું એવું થાય એમ.
હમ ઈ ના કરાયેલા.
ના ના બાકી જે પણ ઘણા લોકો સિંગલ આવતા બાકી તો બે ચાર જણા હોય ગ્રુપમાં.
એ ઘણા લોકો હોય યાર એ આવા અમુક જ હોય અફવા તો સમજ્યો.
હમ બાકી ના ઓલા ચાર લોકો હોય જેને એમ એમ થાય નહીં ખચું ના ઓછો ખર્ચ પતાવું ત્યાં જવાય એમ.
હમ, હમ, હમ બરાબર.
ત્યાંના લોકો જો કેદારના ટ્ર્રીપ કરાવે અગિયારજાર અગીયાર દીના.
બરાબર.
અમદાવાદ થી અમદાવાદ અગીયાર દીના સસ્તું. હાવ અગિયાર દિવસ.
હા.
આજુ બાજું હરિદ્વાર રીસીકેશ એ બધું આવી જાય.
બરાબર ટ્રેનમાં?
હા અમદાવાદ થી અમદાવાદ ટ્રેનમાં.
જવાય શું કેવું અગિયાર હજાર માં શું ખોટું.
અગયા દેખાવો કે એ બધું ગયું અમદાવાદ ઉતારડે પછા. પાછા મતલબ ત્યા કેદરના તો ટ્રેકિંગ જેવું છે એટલે બધું ત્યાં નામ હઉ આપણે ક્યાંય પછી એવું નહીં મતલબ એમ.
હા તો પછી સારું કેવાય.
હા બાકી મતલબ અનલેસ અનનેસેસરી કદાચ ગયા હોય તો વસ્તુ અલગ કે બાકી એવું કશું હોય નહીં. બાકી લોકોન ત્યાં બૂ સેટિંગ હોય જ મલબ ત્યા લોકો રેગ્યુલર જાતા હોયને.
હા હા એ તો હોટેલ બોટેલમાં બધું મતલબ પિક્સ જ હશે એનું.
હા હોટલનો હોય છે બાકી એ લોકોને કેમ વધારે હોય કેમ સાઇટ એરિયા.
બરાબર તો પણ ચાલે.
હમ્મ, ત્યાં તંબુ બાંધીને બેઠા હોય બધા કારણ કે હું ત્યાં આય ક માણસ બીજ આયા બીજા જાયને એ બધ ચાલ જ પડી હોય એમ.
હમ્મ, હમ્મ, હમ્મ, બરાબર.
બાકી ત્યાં ટ્રેકિંગ જેવું હોય તો લાઈફ સપોર્ટને આ તે હેલ્થ એમ મેડિસન બધું યા મળી જાય ભેગા ભેગા આપણે ટ્રાય કરો આપણે ભેગા જ.
હમ્મ, હમ્મ, બરાબર.
ગાઈડ ટેપ હોય એમ.
ચાલે હેને.
હમ્મ, ચાલે મતલબ આમ બાકી આપડે બાકી એકલા જાય તો આપડે ભેગા ના થયા.
ના ના એમ મજાય નો આવે.
રસ્તામાંજ ફીણ આવી ગયાં.
તો.
ના થાય બાવીસ પચીસ કિલોમીટર ઊંચું હે ચઢાણે અઘરૂ પડે, હવ.
બાવીસ પચીસ કિલોમીટર એટલે અઈથી અંજાર આવી જાય અહંથી.
હજાર તો નહીં ને? ના ના હજયાર બાવીસ પછી ક્યાંય વધારે નહિં.
ના ના અહીયાંથી અ શેપીર પચી કિલોમીટર.
અચ્છા.
હમ્મ.
હવથી તોજો રસ્તો કિયો સારો બની ગયો ઈ કો.
હા બઉ કેયો મસ્ત હાઈવે બની ગયો.
હવ તો માણું એ બાજુ વધારે પ્રિપર કરી જા વરી.
હા.
આ બાજુ કોઈ આવતું નથી દીધું રસ્તે કોઈ હવે.
હમ્મ, હમ્મ, હમ્મ.
કે મોટી મતલબ જે કોઇન આ બધા જે છે એ તો ત્યાં જ પીપ ફટાફટ નીકળી જાય ન ગાડી મજા આવેલા રસ્તા ઉપર.
હા, બઉ મસ્ત રસ્તો બની ગ્યો. આ બની જશે ને પેલો ડાયરેક્ટ ભચાવ વાળો અહિયાં થી તો મજા આવશે, હને?
કયો?
અહિયા થી ડાયરેક્ટ બચાવ વાળો, વગલ માં વાળો.
ઈ ખબર ની ક્યાં થી નીકળસ.
અરે બિ કે ટી વાળો યાર.
હા એ તો પુલ ટાઈપ બનાવાનું એજ ને?
હા આખો રસ્તો હજી કામ ચાલુ હે ને એનું છેક ત્યાં હુધી કામ ચાલુ હે ને બચાવ સુધી મતલબ આગળ એ કામ ચાલુ જ છે એનું.
એ તો આખો પટો કવર કર લેશે.
હમ્મ, ઈ બની જશે પછી ફટાફટ ભચાઉ તો આવી જાશે.
હોવ આરામ લે, જરૂરી હે મતલબ ડેવલપમેન્ટની જરૂરી હે રસ્તા ની યાર.
હા હજુ એક કઈક અહિયા થી નીકળવાનો છે ને આડો?
અહીંયા પાછળથી નીકળવાનું ડાયરેક્ટ શેક પેથી કરીને ડાયરેક્ટ સુખપર. હમ્મ, શેકપીડી ડાયરેકસ ઉપર.
ઈ સારું ખબર આખું ભુજ નીકળી જાય ઈ બનવા જોઈએ.
હા મતલબ જે
અહીયા બધું ટ્રાફિક પૂરું થઈ ગિયું આ બધું નળ સર્કલ વાળું ને માધાપર વાળું ને પછી આગળ જે આર ટી ઓ વાળું બધું
મેન તો આ ટ્રકોવાળા જે હોય ને ઈ.
હા એજ ને. શેકપીરથી ડાયરેક તો અહીયાં પાછળથી નીકળવો જોઈએ અમારે.
આપડે મતલબ હા તમારા પાછળ થી ને લેર વાળ
જે બાબુભાઈ વાળો રોડે ને બાબુભાઈ વાળો રોડ હે ને બાબુભાઈ વાળો અ જ આગળ પાછળથી એમ
હા એ બધી જ પટો પકડ થોડોક આમ ઓલો લે લે ટાઈપ જે
અજુ તોલક વાત થે રાખશે કદાચ એને કેમ કે આનું ના આવે ને પેલું અહ ભુજોડી વચ્ચે ના આવે એટલે.
હા, આપડો લેર નથી ગયા બે તં ગામડા નાનાના ગામડા એ બાજુ.
અરે આપડી ગ્યું આ મતલબ કંપની સાઈડ.
હા, એ બાજુ પકડાવી જાય તો વાંધો ના આવે. સિંગલ પર્ટી ડબલ પર્ટી તો ચાલે.
હા, હો.
બનાવ ડબલ પટ્ટટી જામ તો જો કે.
ડબલ પટ્ટી જોઈ સિંગલ પટ્ટી નહીં ડબલ પટ્ટી.
હમ્મ.
સારું કેવાય તો અહિયાંથી આપડે બા બત તો અહંયા થી આડો રસ્તો ક્યાંક નીકળ છે હવે ડી માર્ટ જવું હોય તો નજીક થાય ને.
હા એ હમ્મ.
સુપર ડાયરેક્ટ ડી માર્ટ વાડો રોડ લાગી ગયો ને ત્યાં.
હઉ નીકળશે મીડિયા પર બાજુ કઈક નીકળશે એવું કેતા તા.
હમ્મ હમ્મ બરાબર એ જ આવી ગયયો ને ડી માર્ટ વાડો રોડ કે નહી?
હાઉ હાઉ હાઉ એ ક્યું મતલબ પાસ પાસટ કેહવાય.
તો સારું કેવાય તો અહિયાયાથી ન રોડ આવી જાય તો વચે ઘ ટ્રાફિક ના આવે કે માથા પરનું. ખૂજનું.
જો કે બનતા હજી ઘણો ટાઈમ લાગી જાશે.
નાસે વરષો લાગી જાશે.
હું ભુજ ભુલ જઈ કેટલો ટાઈમ લાગ્યો બંધો.
પુજોડી પુલીઓ છે ને હું આંયા કચ્છમાં આવ્યો હતો ને બે હાજાર ને કેટલામાં આવ્યો હતો ખબર સત્તર માં
હમ્મ હમ્મ હમ્મ. મને આજે યાદ દસ બાર વર્ષ થઈ ગયા.
તો સત્તર અઢાર ઓગણીસ હું જોઉતો હતો સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ હમણાં બે ત્રણ વર્ષ થયા કેટલા થયા?
સતચ વ ઓલમસ્ટ નવ વર્સ.
હ બધ હમણાં ત્રણક વર્ષ થી બન હોય નઈ?
એઈ બને આપડે બે હજાર બાવીસ ત્રીસ. ત્રેવીસ ના આજુબાજુ બને ત્રેવીસ. બીલ તેશ જો હમ.
હમ.
પહેલા હુયા પહેલા હું ત્યાહન જતોને લાખોને જાદો ને.
અરે હું જાતો ગાંડા, હું ક્યાં જાતો ખબર ને તને? એચડી માઇક્રોન એક્સર્નલ માઇક્રોન બધુંમાં એઈ જ હતું.
હમ, અને રીઝન આપી દીધું કે?
કોણે?
હ બપરવાત થ જ
કોણ?
પ્લાન્ટ્વારા.
ખ પ્લાટ વાળ? અચ્છા. હહ હહ એ કંઈક એ વાત તો થતી હવે ખબર શું. અને મને બીજું એક તારી રિયોપ્લે માંથી રીઝ્યુમ આવ્યું.
તને આવ્યું.
હા મતલબ અહીયાયા છે ને કે મુુંજા હેર કટિંગને કરવા જાવ ને, એમણે મોકલું હતું.
અચ્છા સુુંનામાં હ? જોઈને મારા પાછળ હાલે એમ એ નઈ મેળ પડે.
ના ના
બે હજાર ચોવીસથી એ રહ્યો. શું નામ હૈ?
રવિ.
રવિ આહીર ગામા ચીટીયા.
હા હા ધામ જ ચોટિયા.
હમ રાઇટ.
કેવોક છે?
છે. થોડોક મતલબ ઓલો ટાઈપનો ઓલો આપણો ટાઈપ આપણો મતલબ ભળે એવો નથી મતલબ થોડો